કેમ છે મજામાં.
હા મજામાં તું શું કરે છે.
કઈ નઈિ બસ સારી છું બેઠી છું કે.
બસ કઈ નહી હું પણ બેઠી છું.
કઈ નહી આજે આપણે એક મજાનો વિષય લઈને ફોન. ફોન કર્યો હતો એટલે આજે આપડે એક મસ્ત વિષય ઉપર વાત કરીએ.
હા ક વિષય ઉપર તારે વાત કરવી છે.
આપણે મોબાઈલ વગર એક દિવસ. જીવવું શક્ય કે તે તે વિશે. આપણે વાત કરીશું તારો શું વિચાર છે.
હા સારો વિષય છે મારા માટે. મોબાઈલ વગર રહેવું શક્ય તો છે પણ આજકાલના. આજકાલનોો જે ટાઈમ છે. જેમાં લોકો મોબાઈલને થોડા ટાઈમ પર નીચે નથી મૂકતા તો. તે માટે મને થોડુંક મુશ્કેલ લાગે છે.
બરાબર છે આજકાલ ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે. કઈ બી કામ મોબાઈલ વગર અશક્ય છે એવું કેમ.
હા કેમ કે આપડે આજે. લગભગ દરેક કામ માટે મોબાઈલનોો ઉપયોગ કરીએ છીએ જેમ કે કોઈને ફોન કરવો હોય. મેસેજ કરવો હોય પછી ઓનલાઈન પેમેન્ટમાં પણ અત્યારે મોબાઈલ નો ચુઝ થાય છે. અત્યારે લોકો અભ્યાસ પણ મોબાઈલ પર કરતા હોય છે. સમાચાર વાંચવા આ બધું કામ મોબાઈલ થી થતું હોય છે. એટલે મોબાઈલ થી દૂર રહેવું થોડુંક અશક્ય બની ગયું છે.
સાચી વાત આપણે રાતે મોડા સુધી ફોન જોઈએ છે રાતે. ઊંઘતા નથી ફોન જોતા હોય છે અને. પછી સવારે બી ઉઠીને તરત જ ઉઠતા જ તરત જ મોબાઈલ. અ ચેક કરીએ કે કોઈનો મેસેજ આવ. કે નહીં કૉલ આવયો કે નહીં અને. વગેરે વગેરે જે બીજી સોશિયલ મીડિયા ઉપર જે વસ્તુઓ છે એ.
હા સાચી વાત છે પણ ઉઠતાની સાથે. ચેક કરું છું આ કેવ સાચે ઘણા લોકોને હોય છે. તો દિવસમાં કેટલા સમય મોબાઈલ વાપરે છે.
લગભગ ત્રણથી ચાર કલાક મોબાઈલ વાપરું છું. અને અભ્યાસ માટે પણ મને મનોરંજન માટે પણ. તો અ અસ અસ બંને માટે હું ત્રણથી. ચાર કલાક માટે હું મોબાઈલ જોતી હોઉં હું અભ્યાસ કરતી હોઉં ત્યારે ક્યારેક વધારે થઈ જાય કે હા ભાઈ કંઈક. વધારે શીખવું હોય કે એના માટે હું વધારે કલાક માટે. ફોન મોબાઈલ જોઈ લેતી હોઉં છું તું.
હા હું પણ એટલો જ વાપરું છું પણ ક્યારેક ક્યારેક સમય વધી જાય છે. આ ક્યારે ક્યારેક હું વધારે જ જોઈ લઉં છું
બરાબર આપણે અ પણ વધારે મોબાઈલ અ મોબાઈલ વાપરવાથી આંખો પણ આંખો પર પણ અસર પડતી હોય છે અને સમય પણ બગડે છે આપ ક્યાં આપણો સમય પાંચ મિનિટ મોબાઈલ લીધો હોય અને ક્યાં પાંચ અ ક્યાં પંદર મિનિટ વીસ મિનિટ કલાક જતી રહેતી હોય છે આપણને સાચી ખબર નથી પડતી તો ઘણી વખતે હું અ પાંચ મિનિટ માટે ફોન લઉં ને તો બી ક્યારેક કલાક પસાર થઈ જાય ને એ આપણને તો ખબર જ પડે પડે એટલે અ મારી સાથે પણ ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે હા ભાઈ ક્યારેક મને કોઈએ બોલાવી હોય હું ફોન જોતી હોય મને ક્યારેક કોઈ બોલાવી હોય તો મને એના ઉપર ધ્યાન જ ના હોય કેમ કે આપણું થોડું કોન્સન્ટ્રેશન આપણું ફોન ઉપર હોય છે એટલે એ ના કરવું જોઈએ આપડે
હા તારી વાત સાચી છે જો આપડે એક દિવસ મોબાઈલ વગર રહીએ તો શું કરી શ
આપણે જો લોકો એક દિવસ માટે ભી મોબાઈલ મૂકી દે મોબાઈલ વગર રહે તો પરિવાર સાથે વાત કરી શકે છે પરિવારમાં શું ચાલી રહ્યું છે એ બધું જાણી શકે છે પુસ્તકો વાંચી શક કે છે બહાર ફરી શકે છે રમત રમી શકે છે અથવા નવી નવી કળા શીખી શકે છે ઘણું બધું આ બોલી એના સિવાય બી ઘણું બધું એવું છે જે લોકો કરી શકે છે પોતાના મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે છે, વાતો કરી શકે છે એકબીજાને ઓળખી શકે છે. જાગૃત થઈ શકે છે. તો આપડે એક દિવસ મોબાઈલ ના લઈએ તો ઘણા બધા આપણને ફાયદા થતા અને હું તો એવું વિચારું કે આપડ કેવો દિવસ બી ઉજવવો જોઈએ કે આપણે આપણા જીવનમાં મતલબ ઉજવીએ નહી પણ તો બી આપણે એક હરેક લોકોના લાઈફમાં એક નો ડિજિટલ ડે એ એવો ડે આપણે એક રાખવો જોઈએ કે જ્યાં ડિજિટલ ને કોઈ બી ડિજિટલ વસ્તુ મોબાઈલ મોબાઈલ લેવાની નહીં
હા સાચી વાત છે તારી આપણને જે કાર્ય ખૂબ જ ગમતું હોય કે જે આપણને કરવું ખૂબ ગમે તો આપણે એના માટે ટાઈમ કાઢવો જોઈએ આપણે આખો દિવસ ફોનમાં ના રહેવું જોઈએ જેમ કે કોઈને ચિત્ર દોરવું ગમતું હોય કોઈને રસોઈ શીખ રોજ રસોઈ કરવાનો શોખ હોય, પુસ્તક વાંચવાનો શોખ હોય, તો એ બધા કાર્યો અને અગણીને આપણે આખો દિવસ મોબાઈલ જ ના જોવો જોઈએ આપણે તે કાર્યો પર પણ વધારે ફોકસ કર
હા, સાચી વાત છે આપણે રસોઈ બી શીખવી જોઈએ, પુસ્તક બી વાંચવી જોઈએ. અને જરૂર હોય થોડો સમય માટે મોબાઈલ વાપરી શકાય વાત વાત અ વાત એ છે કે બિન જરૂરીયાત ઉપયોગ ના કરવો જોઈએ આપણે જેમ કે આપડે કોઈ બી વિદ્યાર્થી જે અ મતલબ ભણવા માટે પ્રયાસ કરતા હોય કે કોઈ બી અલગ અ પરીક્ષાઓ માટે પ્રયાસ કરતા હતા એ લોકોનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ જે જરૂરી છે એટલું જ ઉપયોગ કરવો જોઈએ આપણેે અ ઓનલાઈન ક્લાસીસ હોય કે કોઈ બી માહિતી શોધવા માટે એ લોકા ફોન નો ઉપયોગ કરે તો એ લોકો વા માટે સારું છે બિન જરૂરિયાતો ફોન લઈને વાંચવાના બદલે આપણે સોશિયલ મીડિયા ને બધું જો તા હોય તો એ ના કરવું જોઈએ અને અ એક દિવસ તો. માણસે માણસે જિંદગીમાં આ દિવસ તો એક નો ડિજિટલ ડે તો અ ઉજવો જ જોઈએ એમ.
હા સાચી વાત છે, ત્યારે કેમ કે બહુ બધી વાર સોશિયલ મીડિયા જોવાથી ગેમ્સ અને સતત ફો ફોનમાં રહેવાના કારણે બાળકો ના અભ્યાસ પર પણ અસર પડે છે, તેમના માર્ક્સમાં બી બહું જ ફેર આ જોવા મળે છે. તેઓએ પાંચ વાર પાંચ મિનિટ માટે ફોન લીધો હોય પણ ક્યારે કલાક પસાર થઈ જાય છે, તેઓને પણ ખબર રહેતી નથી. અને તે પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી તો તેઓએ આ બાબતનું. પણ ધ્યાન રાખવું જોઈએ.
હમ્મ સાચી વાત છે, અને એક દિવસ આપણે રોજે રોજના રોજે રોજ આપણે ફોન તો જોતા જ હોય છે, અગર એક દિવસ આપણે ફોન મૂકી દઈશું ને. તો આપણી તો બી આપણા મગજને અને મેન્ટલ હેલ્થ આપણી જે માનસિક અ જે હેલ્થ છે, એ બી આપણને સારી રહે કે રિલેક્સ રહે આપણે એક દિવસ માટે એટલા ફ્રેશ ફીલ કરીશું. અગર જો આપણે મોબાઈલ ના લઈએ તો કેમ કે આપણે મોબાઈલ જોઈએ. તો આપણું મગજ વારંવાર ફરતું જ રહે કંઈક ને કંઈક ઉપર અ મનમાં વિચારો ચાલતા જ હોય પણ અગર જો આપણે મોબાઈલ સાઈડમાં મૂકી દઈશું એક દિવસ માટે નહીં લઈએ ને તો કોઈ એક દિવસ એટલો સારી રીતે જશે શું કેવું તારું.
હા સાચી વાત છે, આપડે આપડા મિત્રો સાથે ટાઈમ પસાર કરી શકીએ છીએ આપ જેઢાણીની સાથે વાત વાતો કરી શકીએ છીએ જો આપણે મોબાઈલ ના લઈએ. તો પછી આપડા મિત્ર આપડા
હમ્મ સાચી વાત છે, તો આપણેે જો એક દિવસ માટે મોબાઈલ અ માટે એનો મોબાઈલ ડે રા મોબાઈલ ડે રાખીએ. તો કેવું લાગે તને મેં જે એમ કીધું એમ.
હા તારો વિચાર બહુ જ સરસ છે, આપડે બધા મિત્રો સાથે વિચારીને આ એક દિવસ આવો કરવો જ જોઈએ કે એક દિવસ આપણે ફોનથી દૂર જ રહીએ કે એનો સેજ પણ ઉપ-ઉપયોગ જ ના કરીએ.
સાચી વાત અને તને ખબર છે, એનાથી શું ફાયદાઓ થાય છે?
એનાથી આપણને આંખોને આરામ મળશે, સમયનો આપણે સારો ઉપયોગ કરીશું આપણા કાર્યોમાં સર સ-સમય ફાળવી શકીશુ આપણે આપણા પરિવાર સાથે વધુ સમય પર-પસાર કરી શકશું કેમ કે મોબાઈલ ના કારણે આપણે આપડા પરિવાર સાથે જ વાત કરતા નથી હોતા. પછી આપણે મિત્રો સાથે ક્યાં હરવા-ફરવા જઈ શકીશું. આવા બધા ખુબ જ ફાયદાઓ થશે એનાથી આપણને.
સાચી વાત એટલે આપણે આ ડે ઉજવો જોઈએ અને ધીરે ધીરે કરીને આપડે એ એક દિવસ ઉપયોગ નહીં કરીએ ને તો આપણને અ સમજણ પડશે કે હા ભાઈ આપણું કેટલું ગુણકારક છે જો આપણે એક ફોન ના લઈએ તો એને એમ કરતાં કરતા એક દિવસ, પછી બે દિવસ, પછી ત્રણ દિવસ અને પછી તો જયારે જરૂર પૂરતો જ આપણે મોબાઈલ વાપરીએ એવું કરી નાખવું જોઈએ.
હા, સાચી વાત છે, મોબાઈલ ભલે ટેકનોલોજી એક સારી છે પણ આપડે એના ગુલામ ના બની જવું જોઈએ આપણે તેનો યોગ્ય ઉપયોગ જ કરવો જોઈએ.
સાચી વાત છે આપડે ખા-ખાવાનું ખાતા ખાતાં બી ફોન ના જોવો જોઈએ જેનાથી આપણને જે આપણને જે ખાવાથી પોષણ મળ-મળવું જોઈએ એ ના મળે, તો આપણે ખા-ભોજન સમય વ ખતે આપણે ના કર મોબાઈલ ના જોવો જોઈએ નેતો પછી અ ખાસ કરીને અભ્યાસ કરતી દરમિયાન ના જોવું જોઈએ, સુુંતા પેલા આપડે ફોન ના જોવો જોઈએ ઉઠતા આવીયે તો આપણે ફોન ના જોવો જોઈએ.
હા, સાચી વાત હવે હવે આ બધા વાતોનું ખુબ જ ધ્યાન રાખીશ અને તું પણ ધ્યાન રાખજે.
હ, અને આજુબાજુ તારા આજુબાજુ લોકોને બી આ ડીલ નો ડિજિટલ વન ડે નો ડિજિટલ ડે એવું બી બધાને શીખવજે.
હા, હું મારા મિત્રો પાસે આ પ્રસ્તાવ જરૂરથી મૂકીશ કે તેઓ પણ આ બધી વાતોનું ધ્યાન રાખે.
હમ, જરૂર થી આપડે ટેકનોલોજી નો ટેકનોલોજી એ આપણા માટે જ છે પણ આપણે ટેકનોલોજીનો ગુલામ નથી બનવાનું.
હા, સાચી વાત. ખૂબ સુંદર તે. આજે પણ જાણીને ખૂબ જ આનંદ થયો. મોબાઈલ થી બને તેટલું દૂર રહેવાનો પ્રયાસ કરીશ.
હમ, જરૂરથી. આજથી જ અમલ કરી દેજો.
હા, સારું.
ચાલો આવજો.
હ,